હલો
બસની હરી ક્યા
આઈના નમસ્તે બેન.
નમસ્તે બેહેન કેમ છો?
બસ મજામાં છુ રોટી બણાવું છું ને ત તેમ કેમ કરો છો?
હું પણ ભી મજામાં છું કુછ નહી બસ અભી ખાણો વાણો ખાઈ બહાર ઘુમ રહી.
ઘુમો છો યુ
હા મતલબ કેને અ ખાણો ખાયા પર ત ભી બહાર ઘુમણો પડે અચ્છા ના પેન ક્યુક કે પૂરા દીન લાઈબ્રેરીમાં બેેટ્યા પછી તો પૂરાજ અજયા કરે છે.
સહી કેવો છે બેન પ પચેની છે ને પછી
હમ હા પેરોમાં સૂજન રહેવે છે બ અલગ બાત રહેવે છે.
સહી કેવા છે મારી ખુદરી તબિયત એટની ખરાબ છે ગોધનનું ઉલટી વગેરા હોવે છે.
અભી મોસમ મોસમ તો એતો ખરાબ છે બહેન કે બતાવું એ બાર મે તો. ક્યો કે પુરા તે નય છે બસ દિન મે અગર બારિશ હો જવે પછે તો રાત આરામ સે નિકલ જવે સે. અબ બારિશ ટાઈમ હ ગ તો ના, તો કામ હવે પછી ઓર ના કોઈ. ઠીક, સ હોઈ જ કરે, ક્યુંકે પૂરા. લેકિન વો મેરા ખિડકી દરવાજા કાફી એ રખવેડા. તો બીણ વજેસુ શું ઘણું પાણી અજાવે કરે છે.
સહી કેવાય બેન, મારું બી ખુલ્લું મકાન છે, ઉપરને તો. આટનું વટનું ચાર તરફનું પાણી પાણી વેચાવે છે.
નહી ખુલા તો નહી હૈ, એતના મકાન તો બંધ હૈ. પર વો ક્યા ખિડકી દરવાજા હૈ, સે જો ઉપવ ધૂમ ધૂમધૂમો નહી હોવે છે વીણ મહિનું જદા આવે પાણી.
હા, તમાર તો પલંગ કીન મતલબ પલંગ કી ની ચ સસ કે જો ગદ્દા વદદા નો આલો વિયો છે એક વાર તો.
હમ્મ. તમે ક્યા કરતા બિન અચ્છા.
ચાર રોટી હસબન્ડનું બનાવું છું, મારે તો જી ગબરાવે છે, યાર. ખાણું નઈ ભાવે છે, મને તો કાલી રાતે બી ખાણ ખાણું નહી ખાયો છે, ને આજ સુબ સુુબે બી ની ખાયો છે ને, આ અબાર બી મને મન ની વે છે.
હા, વાહ તો પછી તબિયત ખરાબ હ પ, છી કાંથી મન લાગે છે.
હમ્મ.
તો રેવા દે ની બેન, એતો કઈ કામ અભી ખાણા ભના રિયા છે. કોઈ સાસુ-સાસ વગેરે નહી બનાવે છે ખાણું.
બનાવે છે, પણ ઘર નથી ની.
અચ્છા. તતો કછ ન ત તો. હા, તો તો બનાવનો.
ચાર રોટી બનાવવાનું બસું છે. સાસ દાળ બણાય છે, તો મારે તો ખાણની છે સાસ. દાલ બણઇસે તો હસબેન્ડ નું લિઉં વાસું.
અચ્છા, તબ તો ખૂબ સરસ છે બેહેન. ઓર દિનને કે કરે છે, બેન.
આ દિન મે તો માથો એટલો દુખ્યો છે બેન, કે કઈ કેવું છું, બસ પૂરા દિન સોય છું. ઊંઘ બી ની આવે છે.
જો મોસમ અસો પછીને, મારે શિર નું દર્દ તો ફાટે છે પસે. શિર ફાટે છે.
ઓર સર મેં દર્દ તો એક પરસન્ટ બી બર્દાશત નહી હોવે. અચ્છા, બેન તો મે ક્યા બતાઉ મેરા તો. ખુદરો એતો સર દર્દ કરે છે કે, પેલામાં ઘરમાં રહ્યા પછ તો અબ તો ઘરૂ બહાર નીકળ ગઈ, હું લાાઈબ્રેરી વગેરે જાઉં છું, તો સર એક પરસેન્ટ બી ની દુખે છે, પેલા ઘર મેં રેયો તો સર ફા દુખે છે કે, કે બતાવ તને.
મારી એ તકલીફ બહુ જ છે, સિરદર્દ તો ખતમ નહી વેવે છે, માને તો રોજ. એક દિન છોડી ને, એક દિન.
તો બોલ.
હમ્મ.
આપને તો મારે જેશું હો રક્યું છે. મેરે ભી એ હાલ થા કે, પૂરા દિન. એડો સર દર્દ કરે છે, પછી પૂરા રાતભર પકડને બેવણો પડે છે.
પણ તો ડોક્ટરે ટેબ્લેટ દીધી વો લીધી છે.
હમ ટેબ્લેટ તો કઈ અસર નહી પડે છે બેન કયુંકી. ટેબ્લેટ રો તો અસર તો દો તીન ઘંટાઓ પાછે વો ફાસો બેડો ઉ બેડો હો જાવે છે.
સઈ કેવો છો, પણ ક્યાં કરે ટેબલેટ ઈ લેતો ક્યાં કરે
હા, એ તો એકદમ સરસ વાત બોલી છે, બેન તમે.
ટેબ્લેટ ની લેવે છે, તો નક્કી જ મતલબ સૂતો રહેણો પડે છે. પંદર દિવસ તો ઉઠીને પછી કામ કરું છું તો ભૂલ જાવ છે, એમ
હમ્મ.
તો ટેબલેટ તો લે પૂરે-પૂરી લઉં છું આજ શું, હમ્મ.
બહેન, બહુત આવાજ આ રહી હૈ ખટખટ કુછ પાસમાં બચ રહા હૈ ક્યા?
નહી, તો વો મેરે હાથ સે બર્તન ગિર ગયા.
અચ્છા. તબ તો અરના મને લાગ્યું છે કે એ તો કઈ ખટખટ ખટકટ બાજરી છે.
અરે બર્તન લે કે મે ધર કીચન મે આઈ છું, તો હાથમાં ગઈ છે.
અચ્છા.
બર્તન બો ગીરે છે, હા ગુડિયા અને શસુજીને દઈ લય છું.
અચ્છા, તભી વી
હા, ઇસકા બસ ફોન કા ફિક્સ
હા, અભી છોટી છે ને
હમ્મ.
હમ્મ, આ ગઈ લંબી ઉમર છે ગુડિયાની તો.
અરે હા, આજ કલ તો આ જતી હે.
હા, પેલું છે અ હા, પણ આપણ કે પેલા પૂર્વજ બોલતા છે ને કે નામ લેય પછી બી ઘણી લંબી ઉંમર હોય છે.
હમ્મ, સહી કહો છો.
હમ્મ, એ તો ખુબ બડિયા બાત છે ગુડયા તો. એની હસતી ખેલતી રેતી સબકો અચ્છા લાગે છે. કોઈ-કોઈ બચ્ચે તો એસે હોતે હે કી ફોન મે ઘુસે રહતે હૈ બેન તો મેં કેમ બધાને છૂટે-છૂટ બચ્ચો કો, પર ફિરભી કમ દેખાવ છો બેન. એકતો ફોન બહુત ખરાબ છે.
કભી-કભી ટાઈમ મતલબ જ કભી કભી દસ પંદર દીન દે દેતી હું. ખાના ખાને કે ટાઈમ પે દેને પડે છે.
હા.
ખાણા ખાય પછી તો લેલું વાપસ બસ.
હા, હા તબ તો ઠીક છે બેન.
હા, તો બેન તો મેં લાઈટ ચાલુ રહી છે તો જાનવર નહી મારે છે ઘરમે.
હમ્મ.
કેવું દક્ષિણ છે આજ કલ તો સામનું મતલબ જલ્દી-જલ્દી કામ કરો. જાનવરી-જાનવર ઉપર ઘર
હા, એ તો એકદમ સાચી વાત બોલી છે, બેન તમે. અબ તો દેખો બારસાદ કે દિનોમેં ઇતને સાર છોટ-છોટે જાનવર આવે છે, કે બતાવું. છોટે છોટે સાપ આ જાવે છે. મેં તો તીન-ચાર દેખ લિયે સાપકે બચે. સવરે-સવરે બી મેતો દેખી છુ. નહી, હવે છોટા-છટા આવે છે. આમ ક ખેતમાં રે છે ને તો હા હા ભઈ ભઈ
વાહી એકદમ મતલબ શાઇનિંગ કરતીને શાઇનિગ હમ શાઇનિંગ કરતા એકદમ
હમ્મ એ તો એકદમ સાચી વાત બોલી છે બેન તમે
મેં તો કમરો ઠંડો દેવે છે તો પંખા ની હવાઈ ઠીક છે.
હા આજ તો મને બી તો લાઈબ્રેરીમાં ઠંડ લાગ્યું છે કે કે બધ
તો ઠંડ લાગે છે
મચ્છર ની છે. પડું છે અને ગરમી બહુ જ પડે છે અહીયા તો- -
હા એ તો એકદમ સાચી વાત બોલી છે બેન તમે ચલો બેન ઠીક છે. ખૂબ મજા ઠીક છે.
ઠીક છે બેન ઠીક છે ખુબ મજા આવ્યો ઠીક છે.